હલો.
હા અવાજ આવે છે.
હા આયો
હા કેમ છો મજામાં.
હા બિલકુલ મજામાં તમે કેમ છો.
બસ એકદમ મજામાંતો. અરે તમને યાદ કર્યા કે એક. વિષય મળ્યો કે જે પર જે છે કે પરંપરાગત પોશાક
ઓહો આ ખરેખર રાસપ્રદ અને ગન મનન વર્ધક વિષય છે.
અ અને. એકદમ સાચી વાત ને પરંપરાગત પોશાક દરેક સમાજની ઓળખ હોય છે.
બિલકુલ પોશાક મ માત્ર શરીર ઢાંકવા માટે નથી હોતો.
હા એકદમ સાચી વાત એ સંસ્કૃતિ પરંપરા. અને ઇતિહાસ પણ દર્શાવે છે.
સાચું વાત છે તમારી દરેક પ્રદેશમાં અલગ અલગ. પરંપરાગ ઓ પરાગત પો પોષક જોવાવામાં મળે છે.
હા અને એકદમ સાચી વાત ને. અ ભારત જેવો મોટો દેશ હોય. ત્યાં વિવિધતા પણ ઘણી હોય છે.
હા બિલકુલ ગુજરાતમાં પણ પરમપકાર પરાગત પોશાકનું પોતાનું અલગ મહત્ત્વ છે.
હા અને પુરુષ માટે પણ કેડિયું ધોતી અને પાઘડી એકદમ પ્રચલિત હતી.
હા સ્ત્રીઓ ચન્યાચોળ ઓભની અને સુંદર અભૂષણ પહેરતા હતા હા અને આ પોશાક રંગબેરંગી હોય છે. હા તેમાં ભરતકામ અને સુંદર નક્ષી જોવામાં મળે છે.
હા અને હાથ થી થયેલું ભરતકામ ઘણું પ્રસિદ્ધ છે.
આ કલા વર્ષોથી જ ચાલતી આવી છે.
હા અને આ કલા ને એક પેઢી બીજા પેઢી સુધી પહોંચાડવામાં આવી છે.
આ રીતે પરંપરા જીવંત રહે છે.
હા અને ગામડામાં આજે પણ ઘણા લોકો પરંપરાગત પોશાક પહેરે છે.
શહેરમાં પણ તહેવાર દરમિયાન લોકો આ પોષક પહેરે છે.
હા અને નવરાતી માં. ચણિયા ચોલી અને કેળિય વધુ જોવાવામાં મળે છે.
બિલકુલ ગરબા રમતા લોકો આ પોશાકમાં ખૂબ સરસ લાગે છે.
હા અને ઉત્તરાયણમાં પણ ઘણા લોકો પરંપરાગત વસ્ત્ર પહેરે છે.
હા લગ્ન ના પ્રસંગમાં પણ આ પોશાક નું ખાસ સ્થાન છે.
હા અને. વા વર અને કન્યા બંને પરંપરાગત આ વસ્ત્ર પહેરે છે.
હા આ દરેક દ્રશ્ય ખુબ આદર્શક હોય છે.
હમ અને આ દ્રશ્ય ખુબ જ આકર્ષક લાગે છે.
હા બિલકુલ પોશાકમાં રંગોની પણ મહત્વ હોય છે.
હમ આ લાલ રંગ આનંદ અને ઉત્સાહ દર્શાવે છે.
સફેદ રંગ શાંતિનું પ્રતિક મના માનાય છે.
હમ ને લીલો રંગ પ્રકૃતિ તિ સાથે જોડાયેલો લાગે છે.
હા બિલકુલ કેશરી રંગ સાહસ અને ઉર્જા બતાવે છે.
હમ ને વિવિધ રંગો પોશાક ને વધુ સુંદર બનાવે છે.
કપડા પણ અલગ અલગ પ્રકાર નુ હોય છે.
હા અને. સુતનું કાપડ ઉનાળા માટે સરસ હોય છે.
બિલકુલ રેશમનું કાપડ ખાસ પ્રસંગોમાં વપરાય છે.
હા અને ઊનનું કાપડ ઠંડીમાં ઉપયોગી હોય છે.
બિલકુલ પહેલા લોકો મોટા ભાગે કુદરતી કપડાં પહેરવા માવકાત
હા અને તેથી શરીર ને આરામ પણ મળતો હોય છે.
પરંપરાગત પોષક હવામાન પ્રમાણે પણ બનાવવામાં આવતું હતું.
હા અને ગરમ જગ્યા માં હલકા કાપડ વાપરાતા હતા.
ઠંડી જગ્યામાં ઝાડા કાપડ વપરાતા હતા.
હા, બિલકુલ આ રીતે સુવિધા અને સુંદરતા બંને નું ધ્યાન રાખવામાં આવતું હતું.
ભારતના દરેક રાજ્યમાં અલગ પોશાક જોવામાં મળે છે.
હા અને પંજાબમાં સલવાર કમીસ અને પાઘડી પ્રસિદ્ધ છે.
રાજસ્થાનમાં રંગબેરંગી પાઘડી અને ઘાઘરા પ્રસિદ્ધ છે.
હા અને મહારાષ્ટ્રમાં નવસારી સાડી અને પેઠા જાણી
દક્ષિણ ભારતના અને સાડી નો વધુ ઉપયોગ થાય છે.
હા અને કાશ્મીરમાં ગરમ પહેરના પણ પહેરવામાં આવે છે.
આ બધું પોશાક સ્થાનિક પરંપરા સાથે જોડાયેલું છે.
હા અને દરેક પોશાક પાછળ કોઈને કોઈ ઇતિહાસ હોય છે.
કેટલાક પોશાક રાજ્યોના સમયની થી ચાલતા આવ્યા છે.
હમ કેટલાક પોશાક લોકોની અ રોજિંગી જરૂરિયાત માંથી ઉભા થાય છે.
પરંપરાગત પોશાક બનાવતા કારીગરોનું યોગદાન ઘણું મહત્વપૂર્ણ હોય છે.
અને તેવો દિવસ દિવસો સુધી મહેનત કરી સુંદર વસ્ત્ર બનાવે છે.
હા હાથનું ભરતકામ એક કલા છે.
હા અને આ કલા ને બચાવવી જરૂરી છે.
નાની ઉંમરથી બાળકોને આ વિશે માહિતી આપી જોઈએ આપણેે
હા અને શાલામાં પણ આ વિષય પર ચર્ચા થઈ શકે.
હા બિલકુલ પ્રદર્શન પણ યોજાય શકે.
હા અને ત્યાં વિવિધ રાજ્યો ના પોશાક બતાવી શકે.
લોકોને નવું શીખવા મલે.
હમ અને સંસ્કૃતિ પ્રતિ પણ આદર વધે.
હા બિલકુલ. પરંપરાગત પોશાક થી એકતા નો સંદેશ પણ મળે છે.
હા અને વિવિતા હોવા છતાં બધ એક દેશના નાગરિક છે.
આ વાત ખૂબ મહત્વપૂર્ણ છે.
હમ એ સંસ્કૃતિનું. એકદમ સંરક્ષણ દરેક ની જવાબદારી છે.
હા બિલકુલ પોશાક આ સંરક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
હા, તે ભૂતકાળ અને વર્તમાન વચ્ચે નુ સેતુ છે.
આપણે બીજા ભાગ, હા બીજા ચલો આપણેે બીજી વ વધુ વાત કરીએ આ વિષય પર.
હા, એકદમ ચાલો તો આપડે પરંપરાગત પોશાક, સમાજની ઓળખ મજબૂત બનાવે.
હા, દરેક પ્રદેશની પોતાની અ અલગ પહેચાણ હોય છે.
હમ્મ, અને દમ સાચી વાત ને આ પહેચાનમાં વસ્ત્રોનું ખાસ સ્થન હોય છે.
હા, તમારી એકદમ સાચી વાત છે, ખો કાપડ, રંગ અને ભરતકામથી પેચાન દેખાય છે.
હા, અને પહેલાના સમયમાં લોકો, ઘરેજ કપડા બનાવતા હતા.
હાથથી સુઠ બનાવવામાં આવતું હતું.
હમ્મ, અને પછી તે સૂટમાંથી કાપડ વાટવામાં આવતું હતું.
આહા કામમાં ઘણા લોકોનો સાકારો હતો.
હા, અને પછી તે સૂટમાંથી કાપડ મેં તમને કીધું ને, કે જે રીતે વાંટવામાં આવતું હતું, ને વતનને એક મહત્વપુર્ણા કલા છે, આજે છે ને શુટની.
ના ઘણા વિસ્તાર વો વતન માટે જાણીતા છે.
હા, અને ગુજરાત પણ વતન અને ભરતકામ માટે પ્રસિદ્ધ છે.
હા, કાચનું ભરતકામ દેશ અને વિદેશમાં પણ ઓળખાય છે.
હા, અને તેમાં રંગબેરંગી દોરાનો ઉપયોગ થાય છે.
નાની નાની નક્ષી કપાળ અને આકર્ષક બનાવે છે.
હા, અને કેટલાક પોશાક પર અરીસા પણ લગાડવામાં આવે છે.
અરીસાં થી પોશાક વધુ ચમક ચમકદાર લાગે છે.
હમ્મ, અને પરંપરાગત પોશાકમાં હાથની મહત્વતા સ્પષ્ટ દેખાય છે.
હા, બિલકુલ એટલે તેનું મૂલ્ય પણ વધી હોય છે.
હમ્મ, તો આ વિષય પર વાત કરીને ખુબજ આનંદ આયો. કેવું લાગ્યું તમને?
મને પણ ખુબજ આનંદ આવ્યો.
હા, તો આપડે એક આવો વિષય આવે, તો જરૂર થી મળીશું પછી, ચાલો.
હા, ચોક્કસ, ચાલો આવજો.
જય, આવજો.